બોલો બોલો ધ્રુવભાઈ
ત્રણ વરસ થી લઈ જાય
કઈ નઈ બસ કામ ઉપરથી આવી ને હુતા
હમ સામું કરી જાત એમને
હા હા
હમ
તમે હું કરો
કાંઈ ની બસ જો રૂમે છે અત્યારે
એ એમ છે
હમ
જમી લીધું
હા આવ જમ
હું જમ્યું,
જમામાં હતું અમારે મગનો શાક ને દાળ ભાત બગલા એવું બધું હતું. તમારે હું હતું?
અમી હજી જમ્યુ નથી અમારા હજી ભાઈબંધુ આવે એક પછી જમીએ હારે ભેગા આવતા હમ
શું તમે જુનાગઢ જુનાગઢ બાજુ કે તમે
નઈ નહી અમ ભાવનાગર બાજુ
ભાવનગર
હમ હમ
હા ત્યાં સુ કરો
હ અને કંપની હ
કંપની
હા, તમે, હું કરો?
કંપનીમાં કઈ કંપની મ
હા, પ્રોડક્ટ બનાવાની કંપનીમાં
હા હા
હમ્મ તમે હું કરો. એવા કઈ નઈ ગમે એ હા, બોલો બોલો
હુ ત્યાં જુનાગઢ માં બી. એસ. સી કરું.
એમ છે.
હા
હમ્મ હમ્મ
તમે સુ બી. એસ. સી કર્યું હતું.
હા બી. એસ. સી કરી ને કંપનીમાં જોડાણો,
સુ બી. એસ. સી માં
બી. એસ. સી માં મેજર કેમેસ્ટ્રી માઇનર માં ફિઝિકસ હ તો ને એમડીસી માં બોટ નિતું હા
શું તમને કોલેજ તરફથી ઇન્ટરવ્યુ ઈમાં થી જાયા ને
હા, ઈ બાજથી જ ગયાતા. એમાં હું છે, કે હું કે સેમ્પલ બનાવવાના હોય કોઈ પણ દવા હોય ને એના.
ઈ દવા ના સેમ્પલ માંથી પછી બીજી દવાઓ બને,
એમ છે. આ બધી મેડિકલ માં દવા જાય ઈ ને,
હા હા, બસ જો ઇ જ
સેમ્પલ બનાવી પછી જેવાના પછી દવા બને એમ ને?
હા હા
હા
હા બોલો બોલો બા
કાઈ ન બસ સારામ સારું. તમે તો રૂમ રાખીને રેતા હશે ને,
ના ના કોમ્પની તરફ
કંપની તરફ થી છે, એમને બધુ
હા બધુ કંપની ખાવા પીવાનું બધું
હા
તમારે હું હાલે બીજું વરહ છે કે પેલું? એવું
હા
બીજા વરહમાં એટલે પીએસસીમાં
હા બીએસસી માં બીજા વરસે,
એ હું મેજર સબ્જેક્ટ હું હતું?
કેમેસ્ટ્રી અ મેજર છે અમ માઇનરમાં ફિઝિકસ એમ બી સી. માં બોટની.
એટલે મારા જિમ જ શે એમ. હમ્મ એતો પ્લેસમેન્ટ આવે લાગી જાય તો ઠીક છે.
હા તમારે બાઉ જિમાર હતા કે તમ
ના ના હું વેરાવળ હતો.
હા બરાબર ને પ્લેસમેન્ટ આવ્યુ
હા
તો એબસી કરવાનો વિચાર છે?
હા એમ એસ સી નો તો કાઇ વિ વિચારતો નથી જો આ માં ઈન્ટરવ્યુ લાગીયા તો. બાકીને ફરિ મેક્શું બીજું શું.
એવુ?
હા.
કોલેજ પતિ ગ્યું?
હા?
પોલીસ પતી ગયું?
હા અત્યારે તો કોલેજનો ટાઈમ ના હોય બાર થી એક નો હોય.
એવું છે.
હા.
હા હા, ગાજે કેદી આટો મારવાનો?
ઘરે તો આહે તો
એમ છે મેચમાં નથી જવુ શનિ રવિમાં?
ના ના સમીર એમાં ઈચ્છા તો નથી હવે કેમકે પછી ઘરે જાય તો પાછું ઘરે રેવાનું જ મન થાય આવવાનું મન થાય જ, એટલે પછી જ જવાને, હા હા. મારું ગામ પ્રાચીન બાજુમાં ખંડેજ.
એવુ?
હા
ઓલી વીપી જાલા સ્કૂલ છે ઈ હે
હા હા બસ એ ગયને બાજુ મા છે, મારું ઘર
હમ્મ હમ્મ ઈ તો ગામની બારો બાર સ્કૂલ છે ને
હા, ગામની બારો બાર શે, આગળ ગામની
હમ્મ
તમે કઈ સ્કૂલમાં કઈ સ્કૂલમાં ભયણા તા
હુ દીવ દીવ ગવર્મેન્ટ સ્કૂલ છે ને અહિયાં
ગવર્મેન્ટ
અયાં હમ્મ પેલા હું ગામમાં ભણતો પાંચ ધોરણ સુધી પછી અહંયા દીવ કયરૂ બધું
હા શું નયા ભણવાનું સારું હતુ,
હા, યાં તો હારું જ હતું તમે કા ગામમાં કરયુ
હા યા ખંઢેરી સ્કૂલ એ
એવું છે હ હ કે હમણાં તો ઓલો એક્ઝામ બેગઝામ કે હે નઈ
ના એક્ઝામ તો કઈ સે નહી હમણા તો દસમા મહિનામાં શે એક્ઝામ
એવું શે હ હ દસમાં મહિનામાં જ
હા, દસમાં મહિના
પણ
હા, સ્કોલરશીપ ના ફોર્મ હમણાં આવ્યાતા તો ભરી દીધા,
એવું છે, ભરાઈ ગયું સબમિટ કરી દીધું
હા, સબમિટટ થઈ ગયો હવે હવે આવીની વાટ સે હવે,
એવું છે.
હમ્મ.
હા હા. બોલો બોલો વા કેવુ હાલે?
કાંઈ નહિ ભાઈ જો સારમાં સારું છે, તમે બોલો?
બસ આપડે બહારવું
સુ, તમારે
હા, એ ત્રણ ચાર વિઘા-
હા, ત્રણ ચાલ
હજ નું થાતું ન.
હા,
હમ્મ
ઘર માટે ખાલી વાતાર ખાવા બેવા ની- શું તમે એક જ છે, કે તમારો ભાઈ છે.
ના ના ત્રણબેન હે હું એકલો.
હા, એ.
તો સારું તમારી જમીન એકલા ને વાંધો ના આવે
હા
હમ્મ
હવારે કેટલા વીઘા હે?
મારે દશક વીઘા હે,
હ, કેટલા ભાઈઓ હતા?
ઓમ બે.
હ અને તમારા પપ્પા ના જ?
એ છ ભાઈ છે.
એવું. હમ હા મેલે માગર જઉન એ
હા હ તમામે તમારે ઘરે જવાનું.
પ્રેક્ટિકલ થાય ગયું?
ના પેફ્ટ કલર સારું નથીને એમ નથી. પરીક્ષા તારીખ આવી ગઈ બધી ફોર્મ ભરવાનું થઇ ગયું વલ ને વેલા શરૂુ થાય તો હારુ
એવું છે.
હ બાકીને તો મોડા શરૂ થશે ને તો? બઉ ખેસાય છે પછી ખલું?
એટલું એટલું ધન એવું. એટલે કેમ મોડા મોડા કેમ પ્રેક્ટ કરલ છો?
હ રિનોવેશન ચાલુ છે ને?
એમ -
હા ભવધન મામાં ઇનોવેશન ચાલુ છે. એટલે મો બધી શરૂ થું.
હા
તમારે હું પ્રેક્ટિકલ ના બ સારું કરાવતા હશે ને.
હા હા અમારે તો બધું જ એ વા કે અમારે કોલેજમાં કઈ રિનોવેશન નતું કરાવવાનું એટલે અરે- થ જત ટાઈમ ટુ ટાઈમ બધું.
હા ત્યાં ક્યાં રેતા હતા તમે
હ અમે તો જ્યાં હા રૂમ રાખીને છે ત
હા હા-
એ જરા બોલું છે હા- ત્યાં જ્યાં એવું હતું કે એટલે સુવિધા નથી.
હા હા
હ હા
એમ ત્યાં સારું હોય સસ્તું સસ્તું મળી જાય- ત્યાં એક થોડુંક જુનાગઢ ન બઉુ ઓેલું થાય.
હા ઈ તો થાય.
હા.
હ આ કે પીજી ની એટલી સુવિધા નથી એટલે રૂમ રાખવા પડે.
હા એઈ બસ બીજીી ઓછી બલ.
હમ એક બે હતી પ એમાં મજા નથી આવતી એટલે પછી હું મજા કા તો. આમ સસ્તું પડે આમ જ તો હાલે.
હા.
પીજી પીજી કરતા થોડુંક મોંઘુ થઇ જાય છે.
હ
બાકી હાયલા કરે એમ. તમે ક્યાં છો.
હું અત્યારે જુનાગઢ માં કાવા છો
એ પીજીમાં.
હા પીજીમાં.
એવું એવું તો ખાવા પીવા બધું એ ઉપર.
એ એની ઉપર ખાવા પીવાનું
તો કેટલી ફી કેટલી હૈ.
એ એમ આર પિસ્તાલીસો.
તો તો સસ્તું કેવાય બાકી તો સ હજાર ને પાંચ હજાર ને એવું.
હા એમ તો સસ્તું છે વાંધ તો નથી કેટલ ત બીજ બા બીજમાં. પંચાવન.
હા હા.
હા અને સસ્તું છે એમ તો.
એવું છે હ બોલો બોલો બાકી.
બસ કઈ નઈ જો મજા મજા કરીએ અત્યારે તો. પ્રેક્ટિકલ શરૂ નથી બાકી તો અમારે પ્રેક્ટિકલ હોય એટલે. આખો અહી નહં છે હું પે કોલેજ માં.
હા હા.
હા પ્રેક્ટિકલમાં છે એટલે સારું છે શરૂ થશે પછી પ્રેક્ટિકલમાં. ધ્યાન દ.
હા એ તો છે.
હા.
બાકી આગેર હું વિચારશું.
કઈ નઈ બસશો આ કરશો. એમએસસી જોઈએ પછી વિચાર તો નથી એમએસસી નો. જોઈએ કરીને તમાર શું કેવું કરાય કે ન કરાય.
હ કરો તો સારું કેવાય તો પછી શ કે ચાન્સ થોડાક વધી જાય.
હા હા તમે એમએસસી કર.
મેં તો હતું ને હું તો લાગી જતો એટલે.
હા હા.
પણ જો ઈ કરી ને કરીે તો પછી કે પગારમાં થોડો વધારો થાય.
હા હા.
ને જે કંપની મળી એ બાર મળેમ.
હા કંપની સારી મળ્યા હ એ સાચી વાત છે પગારં થોડક વધારો. ક હા. હા એડશ વિચાર તો સેવ કરીને બીજો.
મેં એકસલ ભ નાખ્યું હતું એટલે મારી રિઝલ્ટ તો આવી.
હા હા એક્સનલમાં તો એમ ને.
હમ. બાકી તમારી બાકી જાવ તો વધારે.
હા એ તો હવે જોઈએ હવે આગળ પછી વિચારી. બીજા વર્ષમાં છે અત્યારે તો.
હા હા.
હા પછી આગળ છું જોઈએ.
હા એમ લાગી જાવ તો હતાારે બાકી તો એમ એસ સી કરી લેવા.
હા આવ આ બાજુ જુનાગઢ બાજુ ફરવા.
જુનાગઢ બાજુ હમણાં તો કઈ નેવરાય એ નહી. પછી આવીએ. હમ હજી તો ઘેર રઈ જવાને બાકી છે ત્રણ મહિના ત્યાં આવી જશે.
હા એવું છે તો ઘરે ક્યારેક જવાનું?
અરે હવે રજા મજા પડીએ ત્રણ જ દિવસ હવે તો આટો મારી આવી બાકી. તો હજી હમણાં આયા છે, બાકી ડ ટકા વ મેમમાં.
હાા તો વરસાદ વરસાદ આવે્યો તો આ બાજુ આવ તોું નાગુ બાજુ એટલે સા
હા એ તો આવીયે નેતા પા કંપની જવાનું હોય એટલે એટલી રજા ન મળે ને.
હા હા એતો વીમા રજા એ આખો જિંદગી કામ કરવા થોડાક દિવસ રજા લઈને આવો. તો મજા આવે બધી.
હા ઈ તો હચી વાત. તોય હવે જોયું જાય, કે ટાઈમ ભ મળીએ તો આ નિરાતના આવીએ. અત્યારે તો હું કેવાય કે અહં જવું પડે, બાકી પછી એક તો પગાર કપાય જાય એમ.
હા પગાર કપા તો હ એમને.
હમ એટલે જ, એટલે લઈ અગે. અઠવાડિયામાં અઠવાડિયા ન મહિનામાં બે વાર રજા લઈ આપ. અ હમ.